રામ રામ ભાઈ. રામ રામ શું કવો છો બોલો બોલો ઘણા દિવસે ફોન કર્યો મને.
હા થોડીક યાદ આવી તમારી આજે બેહેલો તો ને મેં કી તું ભાઈને ફોન કરી જાઉં હલાવા લઈ જાઉં.
ના ના ઘણું સારું ને ભાઈ ઘણા દિવસે ફોન કર્યો અમને પણ ખુશીને આનંદ થયો કે તમે ફોન કર
હા આનંદ તો થાય ને ભાઈ ભાઈને ફોન ના કરે તો કોને કરે.
સવાલ જ નથી ને આપડે શું છે કે હવે હમા ટાઈમમાં એવું છે ને એકબીજાને ભૂલી ગયા છે આ સ્કૂલ નો ને કોલેજ નો ટાઈમ મૂક્યો એટલે પછી આપડે આપડા ધંધામાં એટલા બધા બીજી થઈ ગયા કે એ લોકો ભૂલી ગયા એટલે હવે તોડું શું થ કે આ રીતે ફોન આવે તો એમ થાય કે ચાલો ભાઈ મિત્ર નો ફોન આવ્યો એટલે થોડીક વાચો થશે તો મજા આવશે.
હા એજ કેવું ને અત્યારે શું છે કે પેલા આપણો સમય હતો કે આપણે એકબીજાને સમય આપી આપતા હવે એમ છે કે આપણે ધંધાને સમય આપશું તો એની આપણે ભવિષ્યમાં વાંધો નહી કરાવે પણ મિત્રતા છે તે એની બધા ભૂલી ગયેલા છે અને આપણા તે થોડુંક રહી ગયેલું છે કારણ કે સમય બધે નથી આપી શકાતો.
હા એ વાત સાચી છે ને હવે આવી રીતે તમારો ફોન આવે આખા દિવસની ટેન્શન એમ દૂર થઈ ગઈ કે ભાઈ મિત્ર નો ફોન આવ્યો જૂની વાતો નીકળે યાદો નીકળે એટલે આમ કઈક અંદરથી અલગ જ મજા આવે ત જૂની વાતો નીકળીને કેવા દિવસો હતા એ.
હા એજ ખઉ ને કારણ કે જે દિવસે આપડા પાઈ ટેન્શન નહોતું ને તો આપડે જિંદગી જીવી શકતા ત્યારે આપડણે ભણવાનું એમ લાગતું કે યાર એના કર ધંધે લાગી જાય તો ક થાય પણ હવે એમ લાગે કે પાછલા દિવસો જતા રહી ને તો એને બહુ સારું રે ત્યારે ટેન્શન વાળી જી કરતા.
ના ના વાત સાચી હતી ત ત્યારે એમ થતું કે સ્કૂલમાં હતા ત્યારે એમ થતું કે ભાઈ આના કરતા કોલેજમાં હોય તો કેટલું સારું કોલેજ વાળા ને આખો દિવસ ભરવાનું રખડવાનું જયારે મન ભરે ત્યારે ક્લાસ જોઈન કરવાનો નહી તો કઈ ન કેટલોું સારો પણ જયારે કોલેજમાં આવ્યા ત્યારે ખબર પડી કે આમાં પણ છુટકારો તો છે જ નહી કોલેજમાં આવે ત્યારે એમ છે કે ભાઈ આના કરતા કઈક ધંધો કરી એ સારો એનામાં આરામથી જોર થી ધંધો કરીએ કર લે મકીને પ ધ થ કે આ ના કરતા સ્કૂલને કોલેજ લાઈફ સારી હતી બાકી એના જેવું જીવન ક્યાં એના મળેશું ટેન્શન નહી આપડ જેટલું ભણવાનું હોય એટલું ટેન્શન અને આરામ થી મજા લ મિત્રો સાથે મળીને ગપા ગપી કરતા, મસ્તી લફ હતી.
હા એજ કવ ને એજ પણ હવે એમ કહું કે, એક સીડી આવે ને કે હવે જયારે સ્કૂલમાં હતા ત્યારે એમ થતું કે કોલેજમાં આવી જાય, કોલેજમાં હતું તો એમ થતું કે હવે ધંધે લાગી જાય, ધંધે લાગ્યા તો એવું છું કે પણી લઈ હવે પણી ગયેલા છે તો હવે એમ થાય યાર કરો ક્યાં બેેકારારી.
હા હવે તો ધંધે લાગી ગયા એટલે પાછું ભણવા તો કોઈ કે છે નહી, હમણાં જઈને તું તારા પપ્પા ને કહીશ કે ભાઈ મારે ભણવું છે પાછું, એ તને કે છે કે ચાલ છાનો માનો લાગી જાય બેન્ચા ઉપર, તું હવે ભણવાનું આદર છે. પેલા જયારે ટાઈમ હતો ત્યારે ભણ્યો નઈને એ ભણવું છે એમ કેશે.
હા એજ ક ત ને ને પેલા લોકો સમય એ કેતા મને કે યાર ત ભણી લે, આવા અમે ધંધે હેરાન થતા છે ક ભણી લો કઈ કરો તો સારું રે, પણ હવે અમે ભણાની પાછા હવે શું કરી આનામાં જ લાગવું પ્યું ને હવે અમે. તમારા છોકરાને કશું કે અત્યારે સમય છે ભણી લો તે ધંધે લાગશો થાકી જશો.
હા એ વાત બી છે ને બીજું મેન પ્રોબ્લેમ એ છે કે મારા મારા છે કે અમુક ઘણા છોકરાઓના કિસ્સામાં કેવું હોય, કે આપણને મતલબ લાઈન મતલબ સીધી રી કયા રસ્તે જોવું તે બતાવવા વાળો ના હતો. હવે ભણી લીધું ને, પછી ક્યારેક આ ફોન જોયને ત્યારે એમ થાય કે ઘણી બધી લાઈનો હતી, પાયલોટ થવાય મર્ચન્ટ નેવીમાં જવાય એ બ એવું બધું ભણ્યા હોત ને, તો આજે પગાર ધોરણ પણ સારું હત અને આપડા મનપસંદની હવે મર્ચન્ટ નેવીમાં જાવ એટલે બધા દેશોમાં ફરવા મળે, જોવા મળે એટલે દુનિયા જોવા મળે એ બી છે, પાયલોટ થાવ તો એ બી છે, એ બીજી ઘણી એવી બધી લાઈનો છે, જે મને હવે ખબર પડી કે ભાઈ આમાં આવું ભણે તો અહં જવાય આમાં આ રીતે જવાય.
ભાઈ તમારો અવાજ કપાતો છે થોડો ફાકતો છે.
એવું છે? હ હવે ક્લિયર આવે છે?
હા હવે થોડોક સારો થયો.
હાા એટલે હું કેતો મારો કેવાનો મતલબ એ છે કે ત્યારે છે તે કોઈ એટલું બધું લાઈન આપવા વાળું આપને કેવા વાળું નતું કે આવી આવી, તમે જે ભણો છો એના કરતાં પણ બીજી ઘણી એવી લાઈનો છે જેમાં તમને ઇન્ટરેસ્ટ વાળી વસ્તુ મતલબ ઇન્ટરેસ્ટ લાગે એવું ભણવાની મજા આવે એમ.
ના એ તો વસ્તુ સારી છે પણ, કયા વાળો હતો તોય આપણા તે કઈ કરી ના શકતા કારણ કે એની આપણો સમય એવો હતો રમવાનું આ તે, એ વસ્તુ મગજમાં ના આવતી પણ હવે જે સમય આવ્યો ને કે ગધા મજૂરી કરતા છે, તારે એમ શું કે યાર કક ભણી લીધું હોતે ને એ સમય, ત્યારે તો આપણેે આ જીવન ના જોવું પડશે.
વાત સાચી હવે હમણાં ના ટાઈમમાં હ ઇન્સ્ટાગ્રામ ઉપર અમુક પાયલોટ છે કે આ જે નેવી વાળા છે કે પછી બીજી જોબ વાળા એ લોકોની લાઈફ સાઈલ જોવું છું ને એમ થાય છે કે આ જયારે ભણી લીધું હોત તો હમણાં આપડે સારું હોત આ આ આપડણે જીવતા હોત.
હા એજ છે પણ હવે કઈ કરી ના શકાય સમય એક વાર ચાલ્યો તો પાછો આવવાનો છે નહી, એટલે હવે જે નવો સમય આવતો છે ને તો એને આપણે મહેનત કરીને આગળ વધવું જોઈશે.
બસ એજ છે હવે શું થાય હવે પાછળ તો જવા છે નહી, એટલે હવે આપડે ધંધે લાગી ગયા છે તો ધંધામાં થોડુંક ધ્યાન આપીને પછી આપે આપડી રીતે કરવું પડશે, હવે આમાં બીજી એક આપડે અહિયાં ગુજરાતીમાં કહેવત છે ને કે પાકી બરી સૌને વાલું, હવે એક બે મને દોસ્તાર જે છે જેમને એમની નોકરી પણ સારી છે પગાર ધોરણ પણ સારું છે, અને જીવન નોકરી પણ એ મને ક છે, તારે કેટલું સારું ભાઈ ઘરને ધંધો સાથે એટલે ધંધામાં જારે ત્યારે બંધ કરવું હોય ત્યારે તું નીકળી જાય, તારે પ્રસંગો પાદ લગ્ન પ્રસંગ માં કે આમ તેમ જોવું હોય ત્યારે નીકળી જાય અમારે નોક છોકરીમાં તો ભાઈ બોસ ના પગ પકડવા પડે પગે લાગવું પડે, અને તેમાં તો કામ બહુ હોય તો તો ગમે તેટલા પગ પકડ મજા જ ના મળે આવું થઈ જાય છે, એટલે હવે આપને એનું સારું લાગે એને આપડું સારું લાગે છે.
હા વાત સાચી છે તમારી, એને મને બી એમ લાગે કે યાર આડો ધંધો કરવું એને તવય કે એની સારે પગાર વાળી નોકરી મળી જાય તો મને સારું પડે, પણ એની એક પ એમ વિચાર કરું કે એની નોકરી કરીશ તો પછી એની પાછું એની બોસના ભાયે પગે પકડવાનું એટલે મન માનતું હોય નહી હવે જો હવે, એની એનું એવી વાત કરું ને કે પેલો મને કે કે યાર તમારું સારું છે, પણ આપણા મનને ખબર કે આપડું કેવું છે કે રોજે સવારે ઉઠી ટેન્શન લઈને ઉઠવાનું શું ત્યારેટે શન લઈને સુવાનું, ધંધાનું માણસોનું આ કે પૈસાનું બધું ટેન્શન લઈને જ મને ફરવું પડે, પણ એની નોકરી હોતે તો એની ક પીડા હર મહિને આપણો પગાર આવી જાય, ત આપણા ખાતામાં એટલે આપણે કોઈ પીડાની તારીખે તારીખે પગાર આવી જાય. એમાં પાછી આ રજા માંગવી આ તે એ બધી એટલે બધે પણ ટેન્શન તો રેવાનું જ છે.
હા એ તો હવે તો બંને બાજુ છે હવે મેં તમને કેમ કહેવત કીધી એવું જ છે કે ભાઈ બીજાનું જ સારું લાગે અને શું છે કે બે વસ્તુમાં સારું જ છે એવું નથી આપડે ધંધો કરીએીએ તો આપડે આપણી જગ્યાએ સાા એ એની જગ્યા, એમાં હવે બધાને બધું તો મળવાનું નથી.
હ આપણી પાંચે આંગળી સેમ નથી, એટલે બધું અલગ અલગ આવે હવે જેને જે લાઈન પકડીએ હવે એ લાઈનમાં એને આગળ વધવું જોઈએ, ને એ લાઈનમાં એને ધ્યાન આપવું જોઈએ તો હવે એનું ભવિષ્ય સારું રહેે.
વાત સાચી ને બીજું એમ છે કે બધા તો અંબાણી જવાના નથી, હવે એવું છે ને કે બધા જો થઈ જાય તો પછી ગરીબ કોણ, તો પછી દેશ ચાલે કેમ બધા જો માલિક થઈ જાય તો પછી નીચે સાફ સુફ કરવા કામ કરવા માટે માણસો તો જોઈએ, ને એટલે વ્યવસ્થા સારી જ છે બધા પોતાના કરમ પ્રમાણે કામ કરે છે, હવે બધાની ખઈશ તો ઊંચી જ હોય ને એટલે વાતો એ પ્રમાણે કરે
હા એ તો બરાબર છે ને આ તો જો વાતો કરે ને મિત્ર હોય એ બે ઘડીની વાત હોય પછી એની પાછા એના કામે જ લાગી જાય ને એ બધું વિચારે ના કરે એટલે જે થાય ને સારા માટે થાય હું એ મારી એવી ગણતરી છે અત્યારે આપણે ખરાબ થતું છે તો આપણું ક સારો સમય આવવાનો છે, તો એ પ્રમાણે ગણતરી કરી પોઝિટિવ વિચારીને આપણે આગળ ચાલવાનું આપણી લાઈફમાં.
બરાબર છેને પોઝિટિવ વિચાર્યા વગર છૂટકો નથી, તમે આખો દિવસ મોઢું બગાડીને કે ટેન્શનમાં ટેન્શનમાં ફરો એટલે તમારા શરીરમાં બીમારીઓ ન ઘર ચાલુ થાય, એટલે જે છે તેમાં સુખી રહીને ચાલ્યા કરવાનું. જે ભગવાન આપવાના આથી થ આપવાના જ છે એની રીતે આપણા નસીબ નું કોઈ લઈ નથી જવાનું, બીજું એટલે ગણતરી પ્રમાણે આપણે આપડી રીધમાં મહેનત કરીને ચાલ્યા કરવાનું, મળે એટલું મળવા વાપરવાનું નહી મળે જે નહી વાપર
હા એ તો જ હવે મેં જોુઓ ને અત્યારે નેગેટિવ બહુ વિચારતું યાર મારા હાથે જ આવું કેમ થતું છે, યાર આટલી લાઈફ ખરાબ કેમ છે પણ મેં એની બહાર ના વ્યક્તિ જોયું જેના ક ખાવાની પ્રોબ્લેમ છે, ખાવાનું કઈ છે એની આખો દિવસ મહેનત કરે, ક એને કા મળે ન ખાવા માટે નહી મળે પૈસા તો મેં કીધું કે આના કરતા આપણી લાઈફ સારી છે, હવે એટલો દુઃખ નથી આપણેે કોઈનું બીજાનું નહી વિચારવાનું આપણેે આપણું જ જોવાનું કોઈનું સક્સેસ નું વોલ્યુ નહી વિચારવાનું, કોઈનું ખરાબે ના વિચારવાનું.
ના એ વાત તમારી બરાબર છે. એમાં શું છે કે હવે બીજાનો આપણે આપડું વિચારીએ કે ભાઈ એને કેટલું સારું છે કે એને કેટલું ખરાબ છે, હવે એનું જીવન જીવે છે એનું નસીબ ભોગવે છે, એમાં આપણેે બી શું કરી શકીએ.
હા એઈ વસ્તુ છે સારી, વાંધો નહી આપે એવું હશે તો રૂબરૂ વાત કરશું.
ચાલો મળીએ મળીએે ત્યારે.
હા